હલો
હેલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ શું કરતા હતાા
બસ બેઠા તમે કામ પતાની જમીન હવે
બરોબર હા તમારે લોકો બપોર જમવાનું શું હોય રોજ રોજ
અમારે ત્યા સુ સવારે બધા એ લોકો ટિફિન જાય ને અમારે ટિફિન બનાવીએ સવારે જ બધું બની જાય એટલે પછી અમે મા દીકરી હોઈએ પછી એમાં ચાલે એટલે શાક રોટલી જ જોય અમારે
બરોબર એમ ત્યાં વરસાદની સિઝનમાં કોક સમય એમ શીરો કે ખાવાનું મન થાય તમે લોકો ના બનાવો લાશે કે ક બપોરે
બપોરે ના બને પછી ના ના બનાવ્યું હ રાતે હોય ના રજાના દિવસે બનાવીએ ને પછી દર દર હજાના દિવસે બનાવીએ અમે
ના એમ એમ ત અમેી રવિયાને રવિયાને કંઈક ને કઈક બનાવીએ સ્વીટ એમ થ આ ચાલુ દિવસમાં એમ થાય વરસાદ પડી ગયો આમ તો પડતો હોય ને તેમ થાય ગ હવામાં લાપસી ને હલવો ને ખાવાની મજા આવે ને સુજી નો હલવો ને બધું બનાવીએે ને આપણે તેમ અમે તો બનાવી દી હશે અમે બનાવીએ
પૂછું કે ખાવું મને તો ઈચ્છા થાય પણ કે ના નહી નથી ખાવું એટલે બધા હવે એકલા માટે શું બનાવીએ કીધું હવે
ના એમ તો મા હ મારા કર તે છોકરી છોકરી બહુ ઉતાવળી હોયે વરસાદ પડે એટલેમમ્મી આ સીરો બનાવું એમાં છોકરીને બેસનનો સીરો બહુ મસ્ત આવડે બનાવતા તો એ તો વારીગડી બનાવે હા બેસન નું હાલવો વારીગડી બનાવે હમ્મ મસ્ત લાગે એવું ને તો પછી ઘઉનો બનાવે ઘઉના લોટ નો શીરો બનાવે બહુ બનાવેને શીરા ખાવાનું બહુ મન થાય હ ત્યાં મોસમ હોય ને હ વરસાદ પડે ને તો બહ બનાવે હા મજા આવે ઈજ ઈજ સ્વીટ અમા ઘર મા સ્વીટ બહુ ખવાય
હા ના અમારા ઘરમાં થોડું ઓછું ખવાય સ્વીટ ઓછું પસંદ પડે એટલે અઠવાડિયામાં એક વખત બનાવું એમ સુખડી બનાવી દઉં તો ચાલે વળી
અચ્છા હા મારી છોકરીને ને પેલી સુખડી ભાવે એકદમ આમ પોચી પોચી હોય ને ચાલ મારે બનતી નથી પોચી એકદમ સુખડી હા
એ તો દૂધ નાખવું પડે પોછી થાય. દૂધ નાખીએ તો સ્મૂથ થાય એમ.
એમ નહિ, આ મારી બા બનાવતા. તોઅમે ને આમ આપડે તોડીએ ને તૂટે નહી, આમ આમ રોટલીની જેમ થાય એવા ટાઈપ ની પોચી, એવી પચી જોવે, હા હા હા એવી, હા એવ હા, આમ ખેંચાય નહી નેમ એવા ટાઈપમાં. તેબ મારકને એ બનતી નથી, ને પાઈએ મુખ્યા વળી મને ન થી ગમતી પાયુ મુ
મને નથી ગમતી, એ લોટ લોટ કાચો અટલે.
હા એજ, મને આવડતી નથી કરતે.
પઇ તમે લોટ સેકીન ખાલી ઘી મા નાખ્યા વગર શેકોન તમે લોટ સેકિંન થોડક મુ મૂકી દો તો પણ ચાલે એ રીતે, પછી લોટ નો પાયો કરોતો ચાલે એવી રીતે.
આજે મે કેજ બનાવી નથી
લોટ કાચો ના રે ને એમ કે, આ તમે લોટ શેકીને નાખો તો શેકાઈ જાયને.
બરોબર હા એહે, પણ મારે તો એવી મારતો તે રીતે આદત એ થઈ ગયાને કે કે ઘી મા પેયા લોટ શેકી નાખવાનુંને, પછી માથે નાખવાનું થોડુંશુ દૂધ. દૂધ નાખીને પસી તો પછી માથે પેલો ગોળ નાખી દેવાનો. મને તો એજ આવડે, તોઆ પાયાવાળી નથી આવડતી.
મને એ પેલીજ ભાવે અ પેલીજ, લોટ શેક્યા વાલીજ મનતો ભાવે. પેલી મવડી ની સુખડી થાયને મ
હા એવીજ, હા મને એજ આવડે, એ તો કેટલી મસ્ત લાગે ને, મહુડીની ખૂલશે, એક વાર એમ થારી ઈચ્છા હમ્મ ઈચ્છા થાય છે એક વાર, હો ખાધાજ જઈએ. તેવા આજુબાજુ વાળાજે બીજા હોય.
હું તો ઘણી વખત આમને કેતી, ચાલુ જઈએ મહુડી, પણ લઈજ નથી જતા કોઈ દિવસ. એતો લઈજ ના જાય મઉડી કીધું મન તો.
અ જયારે હવે ગુજરાત આઈસુને, ત્યારે જઈશું હવે. ઈચ્છા થાય છે મોવડી માવતર ખાવાની. પરસાદી તરીકે, કોઈતો આજુબાજુ આ જે આવે ઈ એની બધ ચી પડે તેજોન ઈ આપને આપે ન તે
હા, બધા ઘરે ના લઇ જવાય પણ, ઘરે નથી લઇ જવાતું એટલે સુકરે?
હા એટલે
એમ નહી, કોઈ એવુ મોટી થાળી ઓલી માની હોય તો શું કરે પછી એ કેટલીક ખાય, બહુ મસ્ત પણ ના ભાવે ને એટલું આપ, એટલે આજુબાજુ બધાને આપી દે. તે આહે એ લોકોને આપે, પ્રસાદી તરીકે, ઘરે લઈ જવા તું તો, તો બધા ઘરે લઈ જાય ને.
હા એ વાત સાચી છે, બરોબર.
કોખત ગયા હોય ને, તો નાની થાળીજ પેલું આપડે કરીએ, એ એટલે
હા હ હ, અમારી પણ ફેમિલી મોટી, એટલે હ મોટી ટી થાડી લઈએ તો પણ ચાલે હેક, ખૂટી પડે અમારા ઘરમાં બધનાવે ને સ્વીટ બહુ ભાવે. એટલે પાછી તો ગરમ ગરમ કેટલી મજા આવે ખાવાની.
હા તો બે થાળી પેલું કર દેવાય, બે થાળી માની લે એમ પેલી આપડે ચલા દેવાય તો પણ ચાલે, ગરમ ગરમ હોય એટલે. હ
એ બાજુ ગુજરાતમાં એ બધા એવા મંદિર ને એ બધુ પ્ર થા બહુ હોય ને, જો ત્યાં કને સુખડી મસ્ત મળી જાય, ને પેલીજો ઉમિયામાં ને મંદિરે તે કને મસ્ત એ લાડવા કેવા મસ્ત મલે એને પરસાદી ના પેલા ખાઈએ ને તો, બહુ મસ્ત મલે, મારી છોકરીને તો એ બવ ભાવે. લાડવા, હા મગ ઘણા બહુ સરસ લાગે.
હા હા મને ભાવે. મને એના કરતા મને સુખરી વધારે ભાવે હમ્મ અમે ઘરના બીજાને બધાને ભાવે. ઓખો જઈએ ઊંઝા તો પછી ઊંઝા છે ઊંઝા ગયેલા હતા ને એટલે ઇતિાસ સરસ છે બધું હ બધાજી જતા હોય પછી કેસે એમ કે અમારા માટે
. બરોબર બરોબર હા હા. હમ્મ તમે પેલા. તે શરડી ઘટ સાઈ બાબા મંદિર તે ડ પેડા ની પ્રથા છે આપે કેમય ઊંઝામાં હ ઉમિયામાન મંદિર માં આમાં બેસન ના લાડુમાં લે. સુખડી મળે આપડે મવડી માં તેવી કા ને ને પેડા ચડે બહ મસ્ત આવે પેડા જેટલી હા લાઈન બધ દુકાનો એ બધામાં પેડા એક બીજી મીઠાઈ નહી ખાલી પેડા જ ને કોરી પ્રસાદી ખરી આપણે જોતી હોય ને. કોરી પાછથી રાખે પણ હ મગર મેન પેટ ચડાવ છે મગર એટલા સરસ હોય પેડા બહુ મસ્ત પેડા હોય.
કેવા હોય વ્હાઈટ કલર ના કેવા હોય.
ના થોડા ના થોડા આપણે કચ્છમાં મળે ને પેડા એવો કલર હોય પણ ટેસ્ટ એટલો મસ્ત હોય ને પેડાનો બહુ મસ્ત. લાગે પે એ ખાધા જ રાખે સાજ એકદમ ગોલ ગોલ છોટટી છટી સાઇજ હો.
ના ના હા બરોબર. ચાલે વરસાદી તરીકે તો એટલે નાન નાન જોયયો.
હા સો રૂપિયા ને ત્રણ પેકેટ આપે. ના સો રૂપિયાને બે પેકેટ આપે હા બે પેકેટ સો રૂપિયાનું. ના ના ના એટલે એક પેકેટમાં આવે લગભગ સાત થી આઠ પેડા આવે.
એવું છે.
તો હા તો. પોસાય ને સો રૂપિયાને બે પેકેટ આવે એટલે અઢાર ઓગણીસ વીસ પીસ આવી જાય આપણા .
હા બરો પાંચસો જેટલા થઈ જાય લેપટોપ તો.
થતા હશે હા એટલે.
હા આસો મારે સાત આઠ જેટલા આવતા હોયશે મોટા પેડા આવે ને થોડા આ તો તમે ના ના કહો એટલે સાવ એટલે પછી ખબર નહી આવે
હા તે આઠ નવ પેડા હોય તો એટલે બે સો રૂપિયાને બે પેકેટ લઈ લઈ તો મસ્ત પ્રસાદી થઇ જાય નેક ને પેડાની પસાદી જ મળે બીજી ના મળે પ્રસાદી તમે ગાવ કોઈ નથી હા ના જોયું ને મસ્ત હ? સાઈ બાબા મંદિરે ગયા હતા માનતા હતી બાબા ની તો પછી મેં ગયા હતા ઉતારો.
તો સારું કવાય ને હા શિવવાળા ને મળલે ને દર્શન કરવા આવ જોવા મળલે.
કમાઈ ને બધું ને બધું એવું છે સાઈબબા સિરેલ જોવો તમેને જોતા નથીતા ઈ દ્વારકામાં બતાવે છે ને હા પેલું અખંડ પેલું ચાલુ છે અગ્નિ. હમ્મ જો ચાલ હા એ બધું હે તને. પછી ખારા લીમડા ચાડ હા બધું બધું હોય ત સરસ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
જોઈએ ને હમ શનિ શ્રીનાથપુર એ ત્યાંય ગયા હતા.
હા હા બરોબર. હા તો ગયા હોય એટલે બાજુ પછી એ બાજુ જાય ને બધું એટલે જોવું જઈએ. જોઈ લેવાય બધું ઘડી ઘડી તો જવાય નહી.
ના જવાય બસ અ તો આ માનતા હતી એટલે ગય ને તો થોડીને જવાય.
હા બરોબર છે તો તો માછ માનતા રાખવી જ પડે બધાને કે દર્શન કરવા મળે આમ કોય લય ના જાય. એ બાને ફરવા પણ મળી જાય.
પછી જન્મો ત્યાર ની રાખી તી પણ અગિયાર વરસ નો થયો પછી અમે ગયા માનતા ઉતારવા. તેવી તો જ ન તો ઉતરતો એટલે એમ થાય કે ના માનતા રખાય નજીક ની જ રખાય કે આપણે ઉતારયે જલ્દી. પછી આમ નડે ને છોકરાઓને પણ માનતા.
તો
હા એ જ હા એટલા માટે એને કરતા ચલો. રહીએ કે જોવા લાયક સથળો બધા તમને શું વધારે ત્યાં વિદેશમાં ફરુવુ ગમે કે પછી અહિયા ગમે.
ના મને તો આપણા ઈન્ડિયામાં જ ગમે તો વિદેશ તો જો ને કોક કોણ લઈ જાય આપને કોઈ લય જવા નથી ટીવી માં કેને એમ જ જોઈ લઈએ કે શું જોવું હોય ને તો પૈસા વાડા હોય તો હજી એમ થાય કે ચલો ક્યારેક જઈ વિદેશ એ તો હવે આપડે શક્ય જ નથી હાલ ઘડી તો પછી એટલે ઈન્ડિયામાં જ મોહ રાખવાનો અત્યારે તો
બરોબર. આ ઈન્ડિયામાં છે તો આપડે ક્યાં જવાનું અ મળતું જ નથી જવા ક્યાં.
ના તો પછી ઇન્ડિયામાં ખર્ચયે છે. થોડું ઘણું ફરયે ખાલી.
હા એ વાત
લય જાય તો ફરયે હજી.
હા એ તો છે જ પણ આપે ઘર માં ને ઘર માં પડ્યા એ જતા જ નથી ને ક્યા બાર ત્યાં ખર્ચો થશે ખર્ચો થશે કરીને.
હા ખર્ચો થાય ને ઈ પણ બધું જ ધ્યાન રાખવું પડે ને આપડે. ફરવા માં હા. ઠીક હા ફરવા માં કશું ભાડા કેટલા થઈ જાય આપણે જવામાં જ એ નડે વધારે ખાવા પીવા માં તો કશો વાંધો નથી આવતો પણ ભાડા થઇ જાય ને આપડે.
હા ઓ ઘર થી બહાર મૂક્યા નથી ને પૈસા ચાલુ થઇ જાય વાપરવાના.
હા હા પૈસા વગર કશું જ નથી.
ઓ કશું નથી એ વાત સાચી છે.
હમમ પૈસો હોય તો ફરાય મોજ મસ્તી કરાય બીજું શું થાય હવે. હો છોકરા ઓ કમાશે ને ત્યારે ફરીશું બીજુ શું.
હોવ એમ કરતા કરતા પછી આપડી ઉંમર થઈ જાય ને પછી આપડા પગ સાથ ના આપ આપે એ વાત તો એમ હા એજ. કારણ કે અમણા જુવાની માં ફરાય પછી આપડા પગ દુઃખે એટલે આપડે ના ચાલી શકીએ.
હોવ શરીર સાથ
હા ફરાય બધા કેય મોટા થઈ ને બધું ફરસું આ કરશું પર મોટા થાય ને ઊલટું નથી થતું કશું આપણા થી
ના કશું નથી થતું પછી તો પછી વવ આવી જાય એ છોકરા હોય એ છોકરાઓ સાચવવાના પછી એવું થાય પછી એટલે છોકરાઓ આપડા પોતના છોકરાઓ મોટા થાય ને ભણી લે પલો બાગાર બાર નું ભણતા હોય એ વખતે જવાય એટલે ચિંતા ના રહેે. પછી તો કોણ લઈ જાય ત્યારે આપડે પૈસા કે છોકરો ભણતા હોય એટલે શું થાય.
હઉ એજ થઈ જ રૂટીન એજ ચાલુ હોય આપડે આપડે પછી કરતા નથી. જઈએ જો નીકળી જઈએ તો નીકળી જવાસે ની નીકળ્યે ને તો પછી ઘર માં ને ઘર માં બેઠા રહીશું.
જયારે ભગવાન ન હુકમ થાય ને ત્યારે જ જવાય ફરવા ત્યાં સુધી કઈને દર્શન કરવા નથી જવાતા જાત્રા કય નથી જતા સાચો ને ઉપર વાળાનું હુકમ
હા, ચાલો છે.
હા
ઠીક છે તે ફરી મળીશું તો પછી હવે હા
ભાઈ હજી તો બેઠી